હેલો જય મહારાજ કેમ છો હા કેમ છો મજામાં
હલો જમ
બસ મજામાં આજનો આપણો વિષય ખુબ જ રસપ્રદથી ટલ યુગમાં ફૂડ બ્લોગર્સ અને ખાવાની બદલાતી પસંદગીઓ તમને લાગે છે કે સોશિયલ મી લોકોની ખાવાની આદતો બદલી નાખી છે
છે પહેલા લોકો માટે જમવાનું રોજિંદી જરૂરિયાત હ તુ પરંતુ હવે ઘણા લોકો માટે ખોરાક તેમની ઓળખનો એક ભાગ બ બની ગયો છે
હા ખુબ પેલા લોકો ઘરમાં બનતું હોય તેજ વધારે ખાતા હવે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ટૂંકા વિડીયો જોઈને લોકો રોજ નવી નવી વસ્તુઓ લાગી થી
પેલા નાની નાની ની દુકાન
તમે સાચું કહ્યું બિલકુલ આ બધી નવી પસંદગી સોશિયલ મીડિયા દ્વારા ઝડપથી ફેલાય છે
વિશ્વાસ-
એજ મારો
હા હા સામગ્રી બનાવવાનું એક મોટો વ્યવસાય બની ગયું છે
સાચી વાત છે હા લોકો સ્વસ્થ વાનગીયો અને નવી રસોઈની રીતો પણ બતાવી છે
હા
લોકો કોઈ શહેર માં ખાસ વાનગીઓ ન સ્વાદ લેવા માટે પણ જાય છેું તમને ખ્યાલ છે
હા
અને આજે લોકો પ્રવાસ પન જાય ત્યારે પણ પહેલા ખાવાની જગ્યાઓ શોધે છે
હા ખોરાક આધારિત પ્રવાસ પણ એક મોટો ટ્રેન્ડ બની ગયો છે
લોકો કોઈ શહેરમાં ખાસ વાનગીઓ નો સ્વાદ લેવા પણ જાય છે
આથી સ્થાનિક વેપારને પણ ફાયદો થાય છે
અને તમને ખ્યાલ હશે ટેકનોલોજી અને પરંપરા વચ્ચે સંતુલન રાખવું ખૂબ જરૂરી છે
હા કારણ કે આપણી ઓળખ આપણા પરંપરાગત ખોરાક સાથે પણ જોડાયેલી જ છે
અને જો આપડે બધું જ વાયરલ ખોરાક તરફ લઈ જઈએ તો મૂળ વાનગી ખોવા શકી છે
એટલે આપણે બંને વસ્તુઓને સાથે લઈને ચાલવું જોઈએ
હા સાચી વાત હું માનું છું કે સોશિયલ મીડિયા એક સાધન છે અંતિમ સત્ય નથી
હા ખુબ સારી વાત કહી તેનો સમજદારીથી, ઉપયોગ કરવો એજ મુખ્ય બાબત છે.
અને આવનારા વર્ષોમાં ટેકનોલોજી, વધુ આગળ વધશે
અને ખાવાની, પસંદગીઓ પણ સતત બદલાતી રહેશે.
હા, બાપા પરંતુ સ્વાસ્થ્ય સંતુલન અને સંસ્કૃતિની ક્યારેય ભૂલ મૂને
બિલકુલ, ડિજિટલ યુગમાં પણ સમજદારીથી, લીધેલા નિર્ણયો જ સાચો માર્ગ બતાવે છે.
અને આજની ચર્ચા થી એક સ્પષ્ટ વાત થઈ છે, કે ખોરાક માત્ર પેટ
પેટ ભરવા માટે નહી, પરંતુ સમાજ ટેકનોલોજી, વ્યવસાય અને સંસ્કૃતિ સાથે પણ જોડાયેલો છે.
અને આપણા નિર્ણયો, આવનારી પેઢીને પણ અસર કરે છે.
એટલે દરેક, નવા ટ્રેનને સમજીને અપનાવવો જોઈએ આંખ બધ, કરીને અનુસરણ નહી કરવાનુ
અને અત્યારે, તો મને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ચખતા ખોરાક ના નવા વિચ બચારું પણ રસપ્રદ લાગે છે. અત્યારે, તો તમને ખ્યાલ હશે સરળ અને ઝડપ વાનગીઓ લોકોને ઘરે રસોઈ કરવા માટે પ્રે ના પ
હા
હ
બરાબર છે, તમારી વાત
અને તમને ખ્યાલ હશે, કે કોઈ શાકાહારી જીવન શૈલી અપનાવે છે, કોઈ વધુ પ્રોટીન વાળો ખોરાક લે છે, અને કો ફરીથી, પરંપરાગત ખોરાક તરફ ફળી રહ્યું છે.
હા, સાચી વાત છે. તમારી
અને અત્યારે, તો સોશિયલ મીડિયા દ્વારા ઝડપથી વધે છે, નવી નવી વાનગીઓ બનાવવા માટે તો યુટ્યુબ ચાલુ કરી દો ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી દો, એટલે બે મિનિટમા ખાવાનુ બની જય
હા, ખુબ સારી વાત કહી તેનો સમજદારીથી, ઉપયોગ કરવો એ જ ખુબ મહત્વ છે.
પણ દરેક નવી રીત દરેક વ્યક્તિ માટે યોગ્ય હોય તે જરૂરી નથી, રાઈટ
એ
અને ઘણા લોકો તો કોઈ જાણીતા વ્યક્તિ અથવા ફૂડ બ્લોગર્સને જોઈને પોતાની ખામણી, રીત બદલી નાખી છે.
હા
અને બાછી, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઉભી થઈ શકી છે.
હા, પરંતુ દરેક સારી નથી હોતી, ઘણી સ્વસ્થ સ્સ્થ કરતા દેખ દેખાવ પર, વધારે ધ્યાન આપે
મને લાગે છે, કે માતા પિતાની પણ એક મોટી જવાબદારી બની છે.
હમ્મ
અને બાળકો જે જુએ તે જ શીખે છે, બરાબર જો ઘરમાં સ્વસ્થ ખોરાય તેઓ હસી, તો તે એનો ફાયદો થશે
હા, લોકો ખીચું હાડવું પાાપડા સેવુંસર જેવી પરંપરાગત વાનગીઓને પણ નવી રીતે રજૂ કરે છે.
અને અત્યારે તો જંગફૂડની માંગ પણ વધી ગઈ છે. પણ સોશિયલ મીડિયા નો સકારાત્મક ઉપયોગ પણ થઈ શકે છે ને. સારું સારું હવે સવારે
સ્વસ્થ વાનગીઓ બનાવી તો સોશિયલ મીડિયામાંથી તમને મળી જાય.
હા. હા વાત સાચું છે પહેલા લોકા જમવાનું રોજિંદી જરૂરિયાસ પરણમે ઘણા લોકો માટે ખોરાક એમની ઓળખનો એક ભાગ બની ગયો છે.
બિલકુલ આથી લોકો બહારનું ઓછું ખાઈને ઘરનું વધુ ખાઈ શકે છે ને.
મને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ચાલતા ખોરાક ના નવા વિચારો પણ અસપેદી
હા ટકાઉ ખોરાક વિશે પણ લોકો જાગૃત થઈ રહ્યા છે.
ખોરાક નો બગાડો ઓછો કરવા માટે પણ ઘણા અભિયાન ચાલે છે તમને ખ્યાલ હસી.
હા આ ડિજીિટલ માધ્યમ દ્વ લોકો સુધી સરળતાથી પહોંચે છે.
પેલા તો તમે શીખેલા સેટલોની ખાસ ઓળખ નતી.
હા એક વાયરલ વિડિયો એમની આખી ઓળખ બદલી શકે છે.
પરંતુ નકારાત્મક સમીક્ષા પણ મોટો પ્ર પ્રભાવ પાડી શકે છે.
હા.
સાચી વાત છે ખોટી સમસ્યાઓ પણ એક સમસ્યા બની રહી છે.
હા બિલકુલ. લોકોએ એક જ માહિતી પર વિશ્વાસ ન કરીને અલગ અલગ સ્ત્રોત તપાસવા જોઈએ.
અને આજે લોકો પ્રવાસ પર જાય ત્યારે પણ પહેલા ખાવાની જગ્યાઓ શોધે છે.
અ હા. ખોરાક આધારિત પ્રવાસ પણ એક મોટો ટ્રેન્ડ બની ગયો છે.
લોકો કોઈ શહેર માં ખાસ વાનગી સ્વાદ લેવા માં
આથી સ્થાનિક વેપ મળે છે.
અરે ટેકનોલોજ વચ્ચે ખુબ જરૂરી છે.
હા.
કારણ કે આપણી ઓળખ આપલા પરંપરાગત ખોરાહ. સાથે પણ જોડાયેલી છે રાઈટ.
હા બરાબર છે હ એટલે આપડે બંને વસ્ત મને સાથે લઈને ચાલવું જોઈએ.
સાચી વાત. હું માનું છું કે સોશિયલ મીડિયા એક સાધન છે અંતિમ સત્ય તો નથી જ.
હા. હા આ. અ એટલે દરેક ટ્રેનને સમજીને અપનાવવો જોઈએ આંખ બંધ કરીને. અનુસરણ નહી કરવાનું.
સાચી વાત છે પરંતુ સ્વાસ્થ્ય સંતુલન અને સંસ્ તેને ક્યારે ભૂલવું ના જોઈએ.
હા બિલકુલ ડિજિટલ યુગમાં પણ સમજદારીથી લીધેલા નિર્ણયોને સાચો માર્ગ બતાવે છે.
અત્યારે તો ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ રીલ લાવી જાય એટલે બધા ભાગીને ત્યા પેલા ટેસ્ટ કરવા જતા રેય છે.
હા ખુબ સારી વાત છે કઈ એનો સમ
ટેકનોલોજી બઉ જ આગળ વધી ગયો છે એટલે છોકરાઓને ઘરનું ખાવાનું પણ નિ ભાવતું બાળકોને આપણેે સાચું તો રાહ બતાવો જોઈએ બરાબર ને.
હા એટલે ફ્રૂટ બ્રોગર્સ એ પણ જવાબદારી થી કામ કરવું જોઈએ.
અને આજની ચર્ચા થી એક વાત સ્પષ્ટ થાય છે કે ખોરાક માત્ર પેટ ભરવા માટે નથી પરંતુ સમાજ, ટેકનોલોજી, વ્યવસાય, સંસ્કૃતિ સાથે પણ જોડાયેલો હોય છે.
હા. બિલકુલ જે ખોરાક અ હા એટલે જ નવા ટ્રેન્ડ ને સમજીને અપનાવવા જોઈએ.
અત્યારના છોકરાઓ તો પેલા મમ આ આ જમવું છે, આ ખાવું છે, આ ખાવું છે.
નાવા જોઈએ નાખ બંધ કરીને અનુસરણ બંધ ની કરી દેવાનું.
સાચી વાત છે. હા અને આ વિષય પર ભવિષ્યમાં પણ ઘણી નવી ચર્ચાઓ ઉભી થતી રેહશે. આપણે પછી ક્યારેક આ વિષય પર વાત કરીશું.
રાબ સાચૂ.